હલો
હલો
હલો ભાઈ કેમ છો મજામાં?
અરે અવાજ આવે છે તમને મારી?
હા આવે છે બોલો બોલો.
હા હા અવાજ આવે છે તમારી પણ, બોલો શું કેવો?
કઈ નહી બધું સારું છે. તમારે કેમ છે મજામાં?
અરે હમણાં કંઈ સારું નથી યાર.
કેમ ભાઈ શું થયું?
અરે મારો બે દિવસ પેલા જ મારી સોથે એક ફ્રોડ થઈ ગયો.
ફ્રોડ એ કઈ રીતે?
અવે મારી પર ઓનલાઈન કઈ લિંક આવી હતી. કોઈ વ્યક્તિનો કોલ આવ્યો કે ભાઈ તમારે જેકપોટમાં આટલા પૈસા લાગ્યા છે, તો તમારે આ જેકપોટના પૈસાને ક્લેમ કરવા હોય તો અમે જે લિંક મોકલીએ છે. તે લિંક પર ક્લિક કરો અને ત્યારબાદ એની જે રજીિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તે કમ્પ્લીટ કરો ને આ જે રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તે પ્રોસેસના અંતમાં મારી પાસેથી એક હજાર રૂપિયા લીધા હતા.
એવું છે તો
અને ત્યારબાદ જ્યારે મેં હજાર રૂપિયાનું પેમેન્ટ કર્યું પછી મને કઈ આ બાબતની જાણ જ નથી કરી કે ભાઈ તને તમારા પૈસા તમારા બેંક એકાઉન્ટમાં પડશે આવું આવો ફોડ થઈ ગયો બોલો મારી જોડે
હા તો તમારે એ વ્યક્તિ પાસેથી પેલા માહિતી લેવાની હતી ને કે હું તમારો આ જે ફોર્મ ભરીશ એના પૈસા ક્યાં આવશે તમે કોણ છો અને આ જેકપટ મને ક્યાંથી મળ્યું છે એવી થોડી માહિતી માંગવાની હોય છે ત્યારબાદ તમારે આગળનો કાર્ય કરવાનું હોય છે.
હવે તો હું જાગૃત બની ગયો છું હવે તો મેં આજે સાઈબર ફ્રોડ જે મારી સાથે થયો તે ફ્રોડ વિશેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી કરી લીધું છે હ મને બધી જ જાણ છે કે ફ્રોડ કઈ કઈ રીતે થાય છે કેમ કરવામાં આવે છે કેવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે અને એનું મુખ્ય કારણ શું છે જેથી આપણે ફ્રોડમાં આવી ગય છે. એ બધું મને જાન મળી ગય છે મેં પુસ્તક વાંચી હતી.
એવું છે એટલે તમે સાયબર સિક્ય્યોરિટી વિશે માહિતી મળી ગઈ છે એવું જ ને
હા હા.
હા તો મને એના વિશે થોડું વધારે જ્ઞાનતા નથી પણ તમે મને જણાવો કે સાયબર સિકુરિટીમાં જો આપડ આવું જેે ચોરી. થાય છે અથવા આપણી સાથે જે ફ્રોડ કરવામાં આવે છે તે લોકોને કઈ રીતે પકડી શકાય અથવા તે લોકોને આપને જાણ થાય કે એ લોકો ફ્રોડ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા
જો તમે પહેલા તો જે વ્યક્તિ ડેટા આપણથી લે છે. તે ડેટા કયા કયા પ્રકારે લઈ શકાય છે. તે વિષ તમને થોડોક જણાવું જો એને બે પ્રકાર છે મુખ્ય પહેલો પ્રકાર છે કે તમે વેબ સ્ક્રેપિંગ દ્વારા એટલે કે વેબસાઇટ ક્રિએટ કરેલી હોય વ્યક્તિ દ્વારા અને તે વ્યક્તિએ જે વેબસાઇટ ક્રિએટ કરી હોય તે સરકાર દ્વારા માન્ય છે કે નહી તે એની શરૂઆતની જે ટેગ હોય તે દર્શાવે છે.
શરૂઆત ન ટેગ એટલે કેવું ટેગ આવે છે એમને તો એવું કઈ ટેગ તો મેં જોયું નથી મેં તો જોયું છે તો ત્યાં સુધી મોસ્ટ ઓફલી બધી વેબસાાઈટમાં ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ પછી તે વેબસાાઈટ પલર ડોટ કોમ કેવું લખવામાં આવે છે.
જયારે તમે સંપૂર્ણ યુ આર એલ પ્રાપ્ત કરો છો ને વેબસાાઈટ નુ લોકો મોસ્ટ ઓફલી એવું જ કરે કે વેબસાાઈટનું નામ લખ્યાને જતા રહે છે અંદર પરંતુ એવું નથી કરવાનું જ્યારે તમે વેબસાાઈટનું નામ લખો છો ત્યારે સર્ચના સર્ચની પ્રક્રિયા દરમિયાન ઉપર તમને ડબલ્યુ ડબલ્યુ ડોટ પછી એચ ટીપી કરીને એક નાનો અમથો ટેગ લખ્યો હોય તે ટેગ પર તમારે બહુ ધ્યાન આપવું જોય એ ટેગ બહ ઇમ્પોર્ટન્સ ધરાવે છે જો એચ ટી એસ એટલે કે હાઈપર ટેક્સ ટ્રાન્સપો પ્રોટોકોલ સિક્યોર. એટલે કે આજ વેબસાાઈટ છે તે ઘણી સિક્યોર છે અને તે સરકાર દ્વારા માન્ય ઇથિકલ ઇથિકલ કોન્સ કોન્સ થયેલી છે સમજા એટલે તમારે એ વેબસાાઈટમાં આરામથી તમે કામ કરી શકો છો પોતાનો ડેટાની લેવડ દેવડ કરી શકો છો અને પૈસાની પણ લેવડ દેવડ કરી શકો છો જો કંઈ પણ ઘટના ઘટે તો તમે સીધા સરકાર સરકારને જાણ કરી શકો છો અને તે તમને સાયબર સિક્યુરિટી ઓફિસર જા મુલાકાત કરી શકે છે અને ત્યારબાદ તમારા પૈસા જે પણ ગયા હોય તે પૈસા તમને પાછા મળી શકે છે અને આ રેતો આ સરકાર માન્ય છે વેબસાઇટ પરંતુ બીજી પણ છે એક વેબસાઇટ આ કેવી એચડી ટટીપી એસ કરીને છે હવે બીજી જે વેબસાઇટ છે તે અનઇથિકલ છે એટલે એ જે વ્યક્તિ છે તેના ઈરાદા નેક નથી એ તમારા ડેટાનો લીક કરવા માંગે છે અથવા તો મિસ ઇન્ફોર્મેશન ફેલાવવા માંગે છે અથવા તો એને ચોરી કરવા માંગે છે અને તેનો ઉપયોગ બીજે કસે કરી શકે છે અને તમારા પૈસા પણ ચોરી શકે છે એટલા માટે તમારે એની જાણ કરવી હોય તો એવી વેબસાઇટ માટે તમારે જે એચ ટી ટી પીનો જે માર્કો છે એટલે કે ટેગ છે તે ખાલી માત્ર એચ ટી પી જ હોય છે. ત્યારે ગવર્મેન્ટ દ્વારા માન્ય હોય તેમાં એચ ટી પી એસ હોય છે માત્ર એક અંકનો એક અક્ષરનો ફરક છે તમે સમજી શકો છો એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ અને ત્યારબાદ એ વેબસાઇટ પર મુલાકાત લેવી જોઈએ.
હા તો જો તમે કીધું કે આ એસટી હપટેક ટ્રાન્સપોર્ પ્રોટોકોલ વાળું છે જે સિક્યોરિટી વાળું છે તે વેબસાઇટ આ સરકાર દ્વારા આપવામાં આવે છે કે તે સિક્યોર છે અને એનો ઉપયોગ કરી શકાય છે સરળતાથી જેના પર આપણે એના પર કરીએ કે આના પર આપણી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ના થાય અથવા કોઈ પણ પ્રકાર ન નુકસાન ના થાય પર અ મેંજ જોયું છે ત્યાં સુધી કે અમુક એવી વેબસાાઈટો પણ હોય છે કે જેના પર હાઈપર ટ્રેક્ ટ્રાન્સફર પોર્ટકોલ વાળું જે એચ ટી ટી પી એસ હોય છે તે કઈક રીતે એનો એ લોકો જે આપડી સાથે સાયબર ફ્રોડ કરે છે તે લોકો એનો પણ ઉપયોગ કરે છે કે એ લોકો એ પોતાના યુઆર એલ ની અંદર નાખે છે અને પછી ત્યારબાદ એ વેબસાઇટ ઉપયોગમાં લાવે છે અને જયારે કોઈ વ્યક્તિ એનો ઉપયોગ કરે ત્યારબાદ એ વેબસાઇટ તરત બંધ પણ થઈ જાય છે એવું કઈ રીતે થઈ છે.
અરે રે આમાં તો એક નાની અમથી પ્રોસેસ કરે છે એ લોકો શું કરે છે? એ જે વેબ સાઇટ હોય તે વેબસાઇટ નો ક્લોન બનાવે છે ક્લોન એટલે હું બ હું એના જેવી જ વેબસાઇટ બને છે બરાબર હવે જયારે તમે વેબસાાઈટની વિઝિટમાં જાઓ ત્યારે એ જે વ્યક્તિ પી છે. તને વેબસઇટ ન ઘણું જ્ઞાન હોય છે તે જ્ઞાનનો ઉપયોગ કરીને તે તમારી સામે નવો વેબ પેજ ઓપન કરે છે જે પહેલાં જે ઓરિજનલ વેબ વેબ પેજ હોય તેનો ક્લોન હોય છે. સમજ્યા તમે આ જે ક્લોન હોય છે તે ક્લોનમાં તમે જયારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરો છો ધારો કે કોઈ તમે નંબર ડિટેલ નાખી એકાઉન્ટ નંબર પાસવર્ડ નાખ્યો છે કે પછી પિનકોડ આયવો પિનકોડ લયખો પછી તમારો ઓટીપી લખો તો આ જે જાણકારી છે તે સીધી અનઇથિકલ યુઝર પાસે જાય છે અને ત્યારબાદ તે આ ડિટેલ્સનો ગેરરીતે ઉપયોગ કરે છે. આ રીતે સાઈબર ફ્રોડ થાય છે હવે તમને સંપૂર્ણ જાણકારી મળી હશે કે શા માટે આપણે આટલું ધ્યાન રાખવું જોઈએ. ને જો આનાથી તમારે બચવું હોય તો તમે જે ક્લોન બન્યું ને તે ક્લોન માંથી પહેલા તો વેબસાાઈટમાં જાઓ ત્યારબાદ પાછા બેક કરો એક્ઝિટ કરો એટલે તમે એ ક્લોન માંથી નીકળી જશો ને ઓરિજિનલ વેબસાાઈટ પર જશો.
ઓ તો એવું પણ થાય છે એવું ને,
આ તો આપડે વેબ સ્ક્રેપિંગ વિશે માહિ થી મેળવવી હવે બીજી પન એક રીત છે જેનથી ડેટા લીક થાય છે. તે રીત તે રીત છે એ-પી-આઈ દ્વારા એ-પી-આઈનો ફૂલ ફોર્મ છે. એપ્લિકેશન પર પ્રોગ્રામીંગ ઇન્ટરફેસ એટલે તમે જે અમણાં જે ઘણી બધી એપ્સ યુઝ કરો છો સોશિયલ મીડિયા તરીકે ઇન્સ્ટાગ્રામ છે વોટ્સઅપ છે ફેસબુક છે ટ્વિટર છે અને આજકાલ નવું ટિકટોક ટિકટોક પેલા ફેમસ હતું તમને ખબર છે. આવે આજે યુ પી આઈ દ્વારા જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે તે એકદમ ઇથિકલ યુઝર માટે હોય કે ભાઇ એ તમારો ડેટા લેય છે ને એ તમને સંપૂર્ણ ખાતરી આપે છે કે અમે તમારા ડેટાનો કોઈ પણ મિસયુઝ કરવાના નથી ને તમારો ડેટા હન્ડ્રેડ પર્સેન્ટ સી સિક્યોર રહેશે અમારી પાસે પરંતુ ઘણા બધા યુઝર્સ એવા પણ હોય છે જે આજે એ પી આઈ છે. બનાવેલી છે. આજે. એપ છે તે એપને એ લોકો અટેક કરે છે મીન્સ કે એપ હોય તે એપના યુ આર એલ પર અટેક કરે છે ને એમના સર્વરને ડાઉન કરે છે પછી એ ડેટાનો ઉપયોગ કરીને એ બ્લેકમેલ કરે છે કાંતો પછી મિસ ઇન્ફોર્મેશન ફેલાવે છે. અને લોકોને ભયભીત કરે છે ને પછી એનો ઉપયોગ કરીને પૈસાનું રોકાણ કરે છે.
હમ આ વાત તો સાચી છે કે તમે મને જણાવ્યું કે આપડા એપ્લિકેશન પણ અમુક પર ફ્રોડ આવી શકે છે અથવા વેબસાઇટ પણ ફ્રોડ આવી શકે છે અને એનાથી બચવા માટે આપડે ઘણા પગલા પણ લઈ શકીએ છીએ તો આ બધી વાત છે ને તો મને તમારી સાથે જાણે ને તો મને ખુબ આનંદ થયો હવે મને પણ એવી ઈચ્છા થાય છે કે હું પણ પોતે સાયબર સિક્યોરિટી વિશે વધારે જાણુ અને એનો ઉપયોગ કરું અને એનાથી જે વ હું એ નોલેજ મેળવુ છું એનાથી હું બીજા લોકોને પણ મદદ કરી શકું તેવો હું પ્રયાસ કરીશ તો ચાલો સારું આપડે મળશું પછી.
થેન્ક યુ. પછી મળલીશું.